જય શ્રી કૃષ બેન મજામાં હા તમને મને કે કામ આવી ગયું કાય કે તમે સાદો ફોન કરતા હતા?
હા એટલે મેં પૂછવા કીધી તી કે તમને ખબર પડે મારા કેટતા કોલ થયા હમ
ના મને ના ખબર પડે દીકરી જોઈ દેશે.
ઓ હા
અને એમાં કેટલા અસફળ થયા એટલે મેં તમારું હમણાં કાપ્યું કે ન તો પછી મારો આ અસફળ કેવા જો તમે ના ઉપાડ જ ને
હમ હમ હમ
પછી એમાં અસફળ કેટલા થયા અને સફળ કેટલા થયા એવી રીતે થઈ જા તેમ હા એટલે મેં કાપ્યો કે મેં કીધું કે તમને કઈ કામ આવી ગયું ના પાડો છો ને હવે શું શુક્રવારે આવી રીતે તે કર્યા તા ત્યાં અમારા વિસ્તારના બેન ને એણે મને કર્યો મેં એને કર્યો આવુંજ કઈ કામ હમ્મ ઓલો વિષય એવો નીકળો ને વાતો કરવાનું ન તો તો ઘણી વાર આવી રીતે થાકી જાય કે શું વાત કર પણ એવો વિષય એવો નીકળ ને તો આવી રીતે આપડે કેમ આવે આ ત્રીજો થઈ ગયો મેં એમને કર્યો એમને મને કર્યો તો એવી રીતે થતું ગયું એમ
મારા એટલે ટેન દસ માંથી દસ બતાવે છે એટલે અમે બધું પૂછી જ એમ એ દસ માથી દસ મતલબ સફળ હોય કે અસફળ થયા
પછી ત્યાં દીકરીને
લકતિને બૂછી પોડીશ પૂછી જો હા હા હા એક કર્યો ત્યાં બે આજે સવારે બે ત્યાં કર્યા
હા એમને સવારે સમય મળે ને
હમ્મ એમને સવારે સમય મળે નવ વાગ્યા સુધી પછી તો શું બાણી હા નવ સવા સાડા નવ વાગ્યા સુધી એનો ટાઈમ હોય પછી તો વેલો પેલો ભણીઓ જતો રહેે સ્કૂલે શાળાએ જાય અને સાસુ જ જ મંદિરે આવે આવે ત્યાં સુધી પાણીઓ આવે તો બહાર થાય સાસું આવે તો દસ સાડા દસ સવા દસ જેવું થાય પછી એનાથી નાખ તો વાત કરાય
બાજુમાં જ છે મંદિર તો કલાક દોઢ જતા રહેવું
હા એવું છે હં બાજુમાં તો નહીં પણ એકાદ કિલોમીટર જેવું છે એમને ઓટો રીક્ષા માં આવે રીક્ષા મા જાય એ લોકો ની રિક્ષા જ બાંધેલી છે
બાંધેલી છે બે ચાર જણાની ને એવી રીતે
હં કાયમ માટે બાંધલી જ છે એ લોકોની રિક્ષા હમ્મ હમ્મ
એમનો મને એક દિવસ મિસ હતો સંદેશો પણ પછી હું જવાબ ના આપી શકી
હમ્મ હમ્મ
સવાર સવાર માં આવી રીતે તો આપડે આઠ ના પચીસ થયા હો ને ત્યારે
હમ્મ હમ્મ હમ્મ
હમ્મ
હમ્મ મને બી કોઈ વખત વહેલી સવારે કરે તો ના પાડું ટાઈમ નથી અતારે નહીં કર. પછી આજે હું નવરી થઈ ગઈ એટલે મેં સામેથી બે ફોન કર્યા મેં કીધું ચલા જાય આપ આપણે વાત કરી લઈએ.
હા સરસ ને હવે પછી આ કાર્ય થઈ જાય તો આપડે બીજી ભાષા માં ચાલુ કરી દઈએ મે વાત કરી લીધી છે એમ હમ્મ ત્યાં તો અજાણાનું પણ બહુ મોટું ગ્રુપ છે જો અજાણામાં અ તમને. હ જો કરી દઉં તો દીકરીને ખબર છે. કારણ કે છે જે દિવસ થી શરૂ થયું હતું એને બતાવતી હતી કે દીકરી આમ છે દીકરી તેમ છે એમ વાતો કરતા હોય અમે બે
હમ્મ હમ્મ
એટલે હું આવીને આપડણે ત્યાં ચાર પાંચ દિવસ રોકાવી ને ત્યાં તો બધાનું. અ પૈસાનું પણ આવવાનું ચાલુ થઇ ગયું ચાર થી છ દિવસમાં
હા હા
પછી મેં મમ્મી ને વાત કરી કે આવી આવી રીતે છે અને હું તો બપોરે આવી રીતે પોણા બે કે પોણા ત્રણે આ ઘરે થી આવતી ત તો હું ઉપર જ જતી હતી ભલે ગરમી થાય. રાઉટર ની નીચે જ બેસી જાઉં.
હમ હ.
કારણ કે મેરા બે ત્રણ પાંચ એવા અસફળ થયા નીચે પચાસ સેકન્ડ વાત થાય. ના તો ના પકડાય તો મે કીધું આમાં. પર જ જવું પડશે એમ હમ. તો એવી રીતે પછી કરી જ લીધા ને મેં પણ. સાત દિવસ માં પાંચ દિવસ કર્યા.
હા.
સાંજે છ થી સાત માં કર્યા સાડા પાંચ થી સાડા છ માં ન તો પછી બપોરે. અઢી થી સાડા ત્રણ માં આવી રીતે કર્યા. ત્યારે અમારા વિસ્તારના બાર બેહેનો નું પતી ગયું હતું એટલે પછી મને અજાણા ગ્રુપ. માં જેમાં નાખી હતી ને તો અમે અજાણામાં પેલા વોટ્સઅપ વોટ્સઅપ કરતા.
અચ્છા.
હા. કે તમે નવરા પડી ગયા કે આપણે વાત કરી શકીશું એવી રીતે. પછી મારો તો પછી આ નંબર એ અલગ.
હમ.
આમાં રજિસ્ટર આમાં નોંધેલો નંબર તો અલગ.
હા એજ ને.
પાછી હું ઈ મોકલું કારણ કે ન તો મારો પછી ઓલો. અ બીજો નંબર દેખાય.
હા બરાબર મેં બી એ જ સર્ચ કરતી હતી તો ત્યાં તો બેબી એ લગાડી આપણે. આપ્યા આ ની આ ના.
હા ઈ હવે તમે પાછું તમારામાં છેલ્લે આપડા બે માં હું તમને મોકલી દઈશ અહીં. કે ખાલી પછી કોપી પેસ્ટ જ કરજો હા એવી રીતે. હમ.
બીજું બધું મજામાં.
મજામાં મજામાં.
શું કરે તમારી બેબી.
હમ બેબી મજામાં હા તમારા આશીર્વાદ ભગવાન ના આશીર્વાદ. હ બેબી મજામાં હા જી.
ભણતર પૂરું થઈ ગયું કે હજુ બાકી છે ભણવાનું.
હજી ચોથું વર્ષ બાકી.
હજુ ચોથું વર્ષ બાકી છે એવું ને ને બાબો શું કરે છે.
સપ્ટેમ્બર થી ચાલુ થશે ચોથું વરષ.
હા હા નવું નવું સત્ર સપ્ટેમ્બરથી ચાલે. થશે એવું ને તો તો ઓગસ્ટમાં એને રજાઓ મળી શકશે નહીં.
ઓગસ્ટમાં હવે જોઈએ કેવી રીતે સમય નું કેવી રીતે થાય છે.
હમ હમ.
હમ.
હમ બાબો શું કરે છે બાબો મજામાં ભઈલું.
બાબો મજામાં હમણાં એને નાસ્તો કર્યો. હમ બાઈની બેબી સુવે હમણાં એક્ઝેક્ટ સાડા દસે.
ઓ.
સુંવડાવીને જાય એને પછી બે અઢી. કલાક સૂવે પછી બપોરે નહી. ઉનાળાનો કે શિયાળાનો આઠ આજે લોકોનો સમય હવે બાંધેલો જ છે. અ જન્મ પછી થોડુંક સે સેટ. તો આ રીતે જ બાંધેલું છે એટલે પછી રાત્રે પછી. ટાઈમ થી નવ સાડા નવ દસ જે શું એમ હ. છ સવારે એને છ વાગે ઊભી કરી દે લોકો
હા હા હા.
છ વાગે ઉભીજ કરી છે ગમે તે. હા ઋતુ હોય શિયાળો હોય ઉનાળો હોય.
તો પછી તો સ્કૂલ ટાઈમ થશે તો તો બહુ તકલીફ પડશે એને
પછી ઈ રીતે હવે સેટ કરશું. હમણાં બે વરષથી તો આ રીતે હતો હવે પછી એ રીતે સેટ કરશે ને
હજી તો નાની છે ને ત્રણે એક વરષની છે મને એવું લાગે છે.
ના આપડા ભાણિયા જોડે જ હવે એનો આપડા પેલા ભાણિયા નો આવશે જન્મ દિવસ ચાર વર્ષ નો પછી આ અ એના પછી તરત લે આ સાડા ત્રણ ની
હમ હમ હમ.
હા બે દિવસ તપાસ કરવા ગયા તા હમણાં
અચ્છા એવું શાળા તપાસ કરવા ગ્યા છો એવુને.
અવાજ ઓછો આવે છે તમે નીચે છો કે ઉપર છો
ના નીચે મને બરોબર આવે છે તમારો અવાજ કમ્પલેટ સંભળાય છે.
હ બાકી ભાઈ મજામાં
હોઉ ભાઈ મજામાં બધા મજામાં ત મારા બી ખાઈબા પડી ગયા છે હવે જોઓ એને ફોન કરું કૂતરું આડું આવ્યું એમાં સાત
શેરમાં ક્યા આપણેે વતનમાં
ના ના આપડા હા વતન બાજુ ક્યાં ફેબા પડી ગયા. એને મંદિરે જ જતા હતા એબી તો મંદિરે જતાં જતાં એનું કૂતરું આડૂ આવ્યું તો કૂતરાએ બચકુ ભર્યું. ને તો સાથળનો ભાગ તૂટી ગયો તો સાથળનું ઓપરેશન થયું. સાથડ નો ગોલો ભાંગી ગયો.
ઓ હો હો હવે.
હા તો એનું હા ઓપરેશન થઈ ગયું પંદર હો અમારા આપણા વતન બાજુ જ કઈ હવે ત્યાં હા. હા બસ હવે તમને મૂકીને પછી થોડી વાર રઈને એમને ફોન કરું હો તો હવે જોઈ એ હવે તેદિ. તબિયત શરીરે તે નથી કશું ને કશું થયા કરે તો એવું. ઓપરેશન કરાવું પછી કોઈ દિવસ સારું લાગે કોઈ દિવસ નહીં આવે. આઠ દસ દિવસ તો એમને રેસ્ટ કીધું જ તું. હવે ઘોડી ઉપર ચાલે છે અત્યારે તો.
આકરું લાગે ને.
હમ એમ તો વાંધો નથી આવતો કોઈની હેલ્પની અ ઓછી જરૂર પડે પણ ઉઠવા બેસવાથી થોડું પેલું તકલીફ થાય ને એમ હવે બાર બાથરૂમ બાથરૂમ જવું હોય તો પછી આપણે તકલીફ પડે ને એમ
આપણી ઉંમર માં જો એક વાર પડ્યા તો ગયા
હમ.
આ તો પછી વૃદ્ધ ને મોટી
હમ સિત્તેર વરસ ના લોકો પડે તો શું થાય પાછું કેટલું આકૃતો જાય હમ્મ એમ તો હવે ગોળી
પોતે આપણને એમ થાય કે સેવા સેવા પણ આપણા કરતા એ લોકો વધારે હેરાન થાય. જેમ તમે તે દિવસે ઘરે જ કેતા હતા ને કે ચલો સેવા કરવા વાળો કરી લઈએ પણ જેને હા બેઠા બેઠા સેવા લેવી વધારે આકરી પડે. કે આખો આધારિત થઈ જાય એમ.
હમ તકલીફ તકલીફ નું કામ છે ને. અને હર હરતા-ફરતા હોય, હરતા-ફરતા હોય અને અત અચાનક જ આવું આવી જાય એટલે એ લોકોને તો બહુ હેરાનગતિ થાય. સ
આકરું લાગે, આકરું લાગે, હા.
અને આપ તો અમારા આવ્યા હતા ને આ વર્ષની ઉંમરે બી એટલા સ્ફૂર્તિલા આટલા જોશીલા ને અમેય ના હોય એટલા સ્ફૂર્તિલા ને જોશીલા એમ.
હમ્મ. બહુ જ એમ બહુ એક એમ કાર્યરત બી એટલા જ.
કાર્યરત એટલા એટલે એમને તો વધારે આકરું લાગશે.
બહું અઘરું લાગે છે બઉ, એમનો ભી દીકરો એમ બી બી એસ છે. એટલે પાછું બધું જોયા કરે એમ.
તો પછી ઘરે?
ના. એઝાસ મતલબ અહ બીજે બાજુ એ એમ બી બી એસ કરે છે. હમ્મ.
ના તો ઘરે આપવાય બહાને દીકરો બહુ
હા ઘરે ત ઘરે તો છે ને, દીકરોને વહુ છે. આ તો બીજો એનો મતલબ દીકરાનો દીકરો એમ બી બી એસ કરે છે, આઉટ ઓફ માં આઉટ ઓફ હમ્મ. ના. પરદેશમાં તો નથી પણ આપ પણે ગુજરા, હા રાજ્યની બહાર છે, ત્યાં કરે છે.
હા. હમ્મ. આવું સાંભળી એટલે એમ જ થાય કે સાચવી-સાચવી ને ચાલો.
હા એજ ને. કેટલું આપણને
તા જોય છે ને સાચવે હાલો, સાચવે ચાલો.
હમ્મ.
હમ્મ, હા.
હમ્મ-હમ્મ.
એટલે આખરું પડી જશે એમ.
બહું આકરું છે બહુ, કશેક વાગે તો કેટલું આકરું. આપ મારાા જેઠને બી નહીં ગાય એવું ઠોકી ગઈ એટલું ઠોકી ગઈ, દોઢ મહિનાનો પાટો આયો, ત્યાર પછ છી મહિનો બે મહી મહિનો તો ઘોડી ઉપર ચાલ્યા તો ભી નહીં જાય.
ત્રણ ચાર મહિના સુધી તો સખત આકરું પડી ગયું એમનું એ મતલબ રિક રિકવરી તો શું આ આપણે આ મતલબ ઊભા થતા-થતા એમને છ સાત મહિના લાગી ગયા.
સાત મહિના થઈ ગયા, ના-ના સાચી વાત છે, હા. ચલો. તમે પણ કરી લ્યો ફઈબાને ફોન. પછી વાત કરીએ. ચલો, હા મળીએે, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.